હલો.
બોલો.
હુ કરો?
કાઈ ની જો મજા નતી તો હુતીતી.
હ થય ગ્યુ હારું થ્ય ગ્યુ?
નારે ના હજી એમનેમ જ છે.
હો
હાંજે દવા લ ના રજા રાખવી પયડીતી એલી મજા નતી તો રજા રાખ દીધી થી પછી.
હ હ હા હા છે.
કાલે કાઈ નતું ને રસોઈ બનાવ તીતી ને રસોઈ બનાવતા બનાવતા ઉલટી થાવા મયડી પછી એક વાર ઉલટી થઈ થોડીક વાર બેઠી પછ પાછી ઉલ્
હમ્મ ઓ.. હો!
પાછી અચાનક હા કંઈ નોતુ ને અચાનક થઇ ગ્યું.
હમ્મ હમ્મ.
દવા લઈ આયવા દવા પીધી તો પાછી રાઈત ના થાય.
ઓહો ઉલટી પાછી થઈ.
તો ત્રણ ચાર વાર થઇ ગઈ.
હહ ઉલટી થાય એમાં તો વધારે ઓલું થઈ જાય નબળાઈ આવી જાય.
એ તો આમ એ છે ને અ વધારે આવી જાય. હા એટલે જ ને.
હમ છે.
બધો નીકળી જાય.
શું કરે તમારે હસબેન્ડ ને.
હસબેન્ડ જોબ ઉપર ગયા.
અચ્છા જોબ ઉપર ગયા.
હા તા તમે શું કરો?
અમે ગૂંથણી કામ કરીએ છે અત્યારે.
કેવાનું ગુંથણી કામ.
બોલો. નથી લઇ જતા લગ્ન માં બધાય શું કેહેવાય ઓલો ઉ પાઠ. ના ના ઓલું ઉ પાર્ટ નથી આવતું જે ઓલું દુલ્હન ને દોરે બનાવે ને ઓલા માં બનાવાનું. શું કે ઓલું રિંગ માં. હા રિંગ માં બનાવવાનું.
હા હા.
હા એવી રીતના બનાવીએ છીએ હવે. ટ્રાય કરીએ નવો હા મને આવડે છે એવું ધંધો ચાલુ કર્યો.
એવું છે હા આવે છે. તમારે ન્યા કાઈ કામ ના હોય એટલે હાલે.
હા અમારે અત્યારે કઈ કામ નથી અમે નવરા જ છીએ માં દીકરો. તો શું કરીએ પછી એવા કંઈક ધંધા કરીએ અમે.
હા હા હા ગ્રીશ ગ્રી્શ એવો.
ગ્રીશિવ બસ જો ટીવી જોવસ.
સ્કુલે નઈ જાતો?
એને સ્કૂલે વેકેશન પડી ગયો મારે બે
કેમ અત્યારે?
અમારે અત્યારે જ પડેસ.
તો ભણવાનું ક્યારે હોય?
ભણવાનું ભણી લીધું ને પરિક્ષાય દેવાય ગઈ જે
એ હા એ તો કેટલો ટાઈમ હુધી હોય ભણવાનું?
ભણવાનું તો ખબર નહિ હવે કેટલા અમે આવ્યા પેલી વાર. ખબર છે એટલે એને અત્યારે પરીક્ષ એને અમારે અહિયાં વેલું ચાલુ થઇ જાય સ્કૂલ ચોથા ત્રીજા ચોથા થા મહિના માં એવું કઈ એટલે પછી અત્યારે પરીક્ષાએ લેવાય ગયી. અને હવે રીજટ એ આવી ગયુ ને બધું પૂરું થઈ ગયું વેકેશન પડી ગયું મહિના દિ નુ
ઓહ તો તો પાચે હવે મહિના દિવસ પછી બધાને વેકેશન પડશે ત્યારે ખુલશે એવું થાય કે?
હા અય્યા દિવાળી એ પડયું ને વેકેશન આપડે.
હા દિવાળી એ પડે.
હા એટલે. અહી તો ખબર નઈ દિવાળીઓ હોય એ પણ અત્યારે અહી પણ એમ કે ઠંડી ન હોય ને અત્યારે વરસાદ ના આવે ને એટલે અત્યારે જ વેકેશન પડે બધે
હા એટલે વાતાવરણ એવું હોય એટલે જઈ ન હકે સ્કૂલે
છોકરા સ્કૂલે
હા.
એટલે અહિયા અહિયા અત્યારે યતે. વેકેશન પડે ને અત્યારે તો છોકરા ઘરે ને ઘરે માથું પકવે છે.
હ તો હું કરવુ હવે.
આખો દી
હા તો તમે ત્યા ગયા ત્યારની સ્કૂલ ચાલુ થઈ કે આ સ્કૂલે ગયો કે નહિ
હમ હા અમે નતા આવ્યા એ પેલાનુ ચાલુ જ છે પછી અયા આવીને તરત જ સ્કૂલે જાવા માંડો હોય. બે અઢી મહિના થઈ ગયા ઈ તો જાય એના તો
એ તો સવાર થી બપોર સુધી જશે ને કે બો બાજુ માં છે છેક છેટી હા.
છેટી નથી બહુ અંદર
તમારા ક્વાર્ટર બાજુ જશે ને
હમ હમ નયજ
તો વાંધો ના આવે બાકી આપડે તો ન્યા કાઈ જોયું ય ન હોય
ના ના અંદર ને અંદર છે બસ આવે લેવાને મૂકવા
હા.
વાંધો નો આવે
હા હું બેઠા ત મા વરસાદ
વરસાદ ને વરસાદ તો અંદરાધાર વરે હે.
ઓહ હો હો.
હવારે રાઈતે આખી રાતને હવાર માંય દુનિયા નો વરસાદ કઈ દેખાતું નોતુ
પાછો બરફ એ છે ને બરફ છે.
નથી ના અત્યાર નથ પડતો.
હા. આમ તમે રિયો એ બાજુ આમ તો પહાડમાંને એમ બરફ હોય કે ન હોય એમ
હા એ બાજુ તો હોય અહીથી દેખાય એમ તો અત્યારે બહુ ન હોય હવે કરે છે ચાલુ
હા બરફ ના લીધે વરસાદ ચાલુ ને ચાલુ હસે
તો તો ઠંડી એટલી પડતી હશે ને
હા, ઠંડી એમ તો હોય, અત્યારે વાંધો નથી એમ તો નોર્મલ હે એટલે ત્યાં જેે ગરમી નો થાય એમ
હા, થંડુ ને થંડુ રે એમનેમ
ઠંડુ ને ઠંડૂ જ હા એક પંખો હોય એક તોએ હાલે
હા, ન્યા તો ગરમી ને આપડે પણ એવું રાખવાનું જ નહી કે ગરમી થાશે પણ્ ન્યા બરફ નો ને ઓલુ હોય એટલે ઠંડુ જ રહે વાતાવરણ.
હમ્મ, હમ્મ ઠંડુ ને ઠંડુ જ છે. હુ કરે તમારા સાસુ, નથી આવ્યા આટો મારવા?
આવ્યા તા ને થોડાક ટાઈમ પેલા આવ્યા તા
હા.
હમ્મ, ત્યારે દસ બાર દિવસ રોકાઈ ગયાતા. હવે ગામડે. પછી હવે ખેતર માં માંડવીને વાવવાની હોય એટલે પછી ન્યાં હોય.
હમ્મ, તમે નથ જાતા ખેતરમાં?
નહી, અમે સુરત રઈએ એટલે અમે નથી જાતા ખેતરમાં
હા, એવું સારું બેન તમે ન જાતા હોય તો બાપા ખેતરમાં તો તડકાનું થોડું જોવાય કાળા મય થઈ જાય.
તો જાય ત્યારે જાવું પડે ને ક્યારેક જાય ખેતરમાં ગામડે જાય ત્યારે
હો બેન અમે તો કોઈ દી ખેતરમાં ગયા જ નથી.
હા, તો તો તમને કઈ નિંદ તા બિનતા ના આવડતું નહી હોય ને?
નહી હો બેન અમને તો કાંઈ ન આવડે અમે થોડાક બેન વીઆઈપી છીએ.
એવું છે.
હા, એટલે અમે થોડું કઈ એવું ખેતરને એવું કઈ જોયું નથી. પાછુ જહે ને અમે ખેતર ને એવું જોઈએ ને એટલે અમે ખાલી ફોટા જ
કે વાહ વાહ આતો શું છે કા
વાહ વાહ શું વાત છે આતો શું એવી, એવું બધું છે.
હા, આમને તો બધું આવડે ભાઈ ખેત તરમાં બધું કરતા આવડે.
તો સારું કેવાય એવું બધા એમાં તમે પરફેક્ટ છો.
હમ્મ.
સરસ.
હમ્મ, તમને માંડવી એડતા આવડે કે નથી આવડતી?
નઈ બેન કઈ ન આવડે અમને તો, એવું કઈ નઈ.
ક્યારેક આવજો અમારે ખેતરમાં વીણવા, વણતા છે.
ના બેન અમે તો તો તો કાળા મઈ થઈ જઈ અમે ત્યાં આવીએ તો પછી આમાંરે જવું પડે પાર્લરમાં
તમને બાંધી દેવું અમે દુપટ્ટા મોઢા ઉપર કાળા નઈ
ના ના પછી અમારે પ્લરમાં જવું પડે ને બાપા એમાં કેટલું ફેસિયલ ને કરાવવું પડે.
એનો ખર્ચો અમે આપી દેહુ તમને માંડવી શીખતા માંડ વીણતા શીખ ખવાડી દઈએ ને નથી આવડતી તો
શીખું બેન હવે અમારે અમારે તો બહું સરખાઈ હે બેન અમારે કય વાંધો નથી એટલે અમારે હવે ખેતર નું કામ નથી શીખવું.
હા ભાઈ તમારા હસબેન્ડ આર્મીમાં છે એટલે તમારે હરખાઈ જોઈ ને
હ હ.
તમારે હું વાંધો હોય ને
બસ જો એ હુતો તો છે એટલે ચાલે અત્યારે
હ કેતાન ભાઈ
બાર
કઈ બાજું.
ઈ તો ન કેવાય
ન કેવાાઈ.
નય અહીંયા કેવાય નય એવું.
હા હા હા હા.
ના પાયડી છે મને બધું કેવાની કે તું કઈ
લાગે
હ અ તું કઈ કે લતી ની કે
હા ભાઈ સોરી ભૂલથી પૂછાય ગયું. બોલો બાકી શું ચાલે તમારે.
હમ બસ મજા જલસા.
હ હા.
જલસા છેે અમારે તો.
યાં તમારે હું વાંધો હોય યા તમારે કઈ કામ એય ના હોય.
કઈ નય કામ જોય ખાયને ખાવાનું.
હા.
બીજું ત
મોટી રૂમ હતી યાં અવે એમાં કામ કરી કરીને થોડુંક ટાઈમ વઈ જતો હવે યા
હવ અય તો વેલા નવરા થઈ જયે હવ.
એ તો કવ હવે તો ક્રીશું ની સ્કૂલે ચાલુ નથી એટલે
હવે મારો દીકરો ઉઠીએ હવ નવ વાગે.
ઈ તો કઉ હવે ક્રિશુ સ્કુલ હોય તો વળી ઉઠ
હમ ન તો તો અમારે તો હવારમાં વેલું જ હવા છ વાગે ઊઠવું પડે.
ઈ તો કઉ એનો લંચ બોક્સ તૈયાર કરવો એને ઉઠાડવા નવડાવો ને તૈયાર કરવો અને
હા હવે તો સ્કૂલે ચાલુ નથી એટલે
હા હવે કઈ ઉપાધિ નથી થોડાક પણ અહી ઘરે ને ઘરે માથું પકવી દે એ વાંધો આવે સ
હ એક તો ક્રિશિવ ને એક તો શિવ.
હવ બે બે ભેગા થઈને બાધે બેને મોબાઈલ જ જોવા હોય.
તાર બે મોબાઈલ રાખ્યા તો એક દઈ દેવાનું.
એક જોય તોય બે તોય બે ને જોવા હોય ભેગા બે ને કેમ મેળ આવે?
હા એકને બીજું જોવું હોય ને એકને બીજુ જોવું હોય.
હા ઓલા ને ગમે રમવી હોય.
હા તો એને આપી દે ને લેસન લખવા માંડે.
આપી દીધું એને હોમવર્ક આપ્યું વેકેશન લેસન.
હા ન્યા તો હિન્દી સ્કૂલ હશે ને ઇંગ્લિશ મીડિયમમા બેહાડયો કે ગુજરાતી મીડિયમમાં?
હ ના ના ગુજરાતી નો હોય.
હા ઈંગ્લિશ ને હિન્દી જ હશે નઈ.
હમ હિન્દી જ ન્યા પેલા તો ઇન્ટરનેશનલમાં તો ન્યા હિન્દી નતું અજે શીખવાડતા હતા. અહીંયા તો હિન્દી જ છે તો, આને થોડોક વાંધો આવે એમ.
તો ન્યા ગુજરાતી મીડિયમાં હતો કે ઇંગ્લિશ મીડિયમાં?
ઈંગ્લિશમાં જ હતો તે.
તો તો ન્યા ઈંગ્લિશ જ બોલતા નકરું હિન્દી માં નો વાત કરતા?
ઇંગ્લિશ ને ઈંગ્લિશ ને હિન્દી હતું પણ બોલ હજી કઈ હિન્દી લખવાનું નહોતું આવ્યું.
હા કેટલા હા વાંધો નહી.